ઓ કેમ છો મજામા?
હમ
હાલો અવાજ આવે છે, મારો?
હા મને આવે છે.
આયો બસ હા હા હવે આયો હ હવે આયો હું
એ બોલો જાણુ ની તમે
ઓ એકદમ મજા મજા અમે તો હમણાં હવે નવરાત્રીની પ્રેક્ટિસની ફૂલ તૈયારીઓ હોય
ફુલ તૈયારી ચાલે છે, અહ ત્યાં અ હ પ્રેક્ટસ ત્યાં તો બો સરસ થાય છે, મેં તો મને અ ધ્યાન છે, ત્યાં સુધી એક અમદાવાદ અને વડોદરા ગણો કે સુરત ગણો કે બધી જ જગ્યાએ
હાલો અવાજ નથી આવતો હા અવે આય અવે હોવે
હું કઉ છું કે અમદાવાદ ગણુ સુરત ગણુ વડોદરા ગણુ આમ નવરાત્રીનું તો જયા માતાજી ને એટલું જ બધું આગમન ક કોઈ બીજા તહેવારમાં આપણે કોઈ પણ અ આટલું અ ઉત્સાહથી અ નવ દિવસ સી પણ વધાવતા હસે
અરે એકદમ સાચી વાત છે, આટલા લાંબો નવ દિવસ નો તો હજી સુધી એક કે તહેવાર કોઈ બી રાજ્યમાં કોઈ બી સિટીવન કોઈ બી સ્ટેટ કે કોઈ બી કન્ટ્રીમાં નથી અને એ બી ફૂલ નવ દિવસ તમે અહીંયા અમારા છોકરા છોકરીઓ જ્યા રમે ઉલ્લાસ ઉમંગથી અને પૂરી તાકાતથી તમે આમ જોઓ રંગ બે રંગી ચણિયા ચોરી પ્લસ છોકરાઓ બી અમારે ત્યાં તો એટલા તૈયાર થાય કુ તા પાયજમા મેચિંગ દુપટ્ટા અને જાયકાર લગાવીને ફૂર રાઉન્ડમાં જે સાથે રમે અને એ નજારો તમે જુઓ તો તમને એમ થાય કે વા આવા તહેવાર તો કશે થાય જ ની એવો હવે ત પણ તમે જોવા આવો અમારી નવરાત્રી તમે ખુશ હવે તો અમારે શું થઈ ગયું છે, ખબર છે, દરેક કોરિયોગ્રાફર રા ખી અને બબ્બે ત્રણ ત્રણ મહિના પેલા ગરબા શીખ્યા અને પછી એમનું આખું ગ્રુપ એ નવરાત્રી ના ગ્રાઉન્ડમાં એ સ્ટેપ ઉપર સાથે સેમ સેમ એક એક એક એક્ટિંગથી બધા સેમ રમે અને જે ગ્રુપ લાગે સાથે જે તાલીઓના તાલ થી ગરબા રમાય એની તો મ જા જ કઈક ઓર હોય
તમારો અવાજ નથી આવતો
ના તમારો અવાજ નથી આવતો
હવે.
હવે કપાઈ ને આયો થોડોક આયો પાછો બંધ થઈ ગયો કપાય છે, તમારો વોઈસ
અચ્છા ખબર નઈ તો પછી અયા મને તો તમારે એકદમ ક્લિયર અવાજ આવે છે, અચ્છા હમ
અચ્છા ઓકે હું કઉ છું કે અયા આગળ તમારે નવરાત્રી માણવાની પણ એટલી મજા આવશે જોવાની એટલી મજા આવશે
એમાંય બરોડામાં જતોલ પુરોહીના ગરબા થાય છે એ જે ટ્રેડિશન નલગરબા એમાં કાંઈ બી બીજું એસ્ટ્રા નહીં નાના ગ્રુપ કરીને રમવાનું નહીં એમાં દરેક એવા એક બે ત્રણ એવા ગોળ ગોળ રાઉન્ડ પચીસથી ત્રીસ રા્રઉન્ડ કરે છોકરા છોકરીઓ અને બધા સેમ સ્ટાઈલ થી રમે બધા ના ગઢ હા તો આગળ જ બધાની તાલી તો દસે દસ રાઉન્ડની એક ટાઈમે તાલી અને જે અતુલ પુરોહિત ગરબા ગાય હા હા હા હા એમાં તમે બેસીને સાંભળતા હો અને એ જે કલરફુલ ગ્રાઉન્ડને તમે જુઓ તમારું દિલ ખુશ થઈ જાય. એક એ ગરબા તો હવે તમને ખબર હોય તો ગિરીશ બુકમાં એનું નામ માગ ગયું છે. અને મોદી એને એટલા ફેમસ કરી દીધા છે કે ફોરેન વાળા પી એને લાઈવ જોવે છે ગરબાને. યુનાઇટેડ વે ના ગરબા એ બરોડાના યુનાઇટેડ વે ના ગરબા જે ઉપર ડ્રોનથી નું આખું લઈને દર સાલ બતાવે છે ટીવીમાં તમે જોુઓ ને તો તમે ખુશ થઈ જાાવ કે વાહ શું ગરબા છે. અને એમાં પછી અમારે શું હોય બ્રેક પડે ને પછી અમે લોકો સનેડો એમાં ત્યાં રમીએ. સંનેડા માં શું હોય. કેવી રીતે ગાય પછી બધા બેસી જવાનું તો બધા બેસી જાય. અને પછી એની લીટી આવે તો બધા એક સાથે ઊભા થાય. સ અને જે એમાં મોકલે ને પ્રમાણે બધા એક ગીત જ એવું છે સનેડા ન અમારા ગુજરાતમાં. અને એમાં બોલે ને એ રીતે પછી બધા ટ્રેન્ડ બનાવીને તો એકબીજાની પાસે ટ્રેન બનાવીને આગળ જવાનું પછી એક ગાડીને ઊંધી વાળો રે તો એ ગાડી આખી પછી રિવર્સ માં જાય. એ બધું જે રમીયએ ને ખરેખર બઉુ મજ નવ દિવસ તો ક્યાં પતી જાય તમને ખબર જ ના પડ કેલે એટલી વાર માં નવ દિવસ થઈ ગયા નવરાત્રી પૂરી પછી તો રાત પડે ને તમને ઘરે બી ના ગમે. એમ થાય હાય નવરાત્રી પહતી ગઈ હવે શું કરવાનું આપડે. એવું થાય તમને હમ.
છે. ના ના બહ સખત મજા આવે તો મને ભાઈ નવરાત્રી અને મને તો એમ લાગે છે કે તમે તો ખાલી નવરાત્રી ની ભાઈ ઉત્તરાયણ બી એટલી સરસ ઉજવો છો.
અરે ઉતરાયણ વા તમે મારા ફેવરેટ અ ફેસ્ટિવલ ની વાત કરી છે એ જે અમે બે દિવસ
ખોરું દેખાય જ નહી આકાશ નહી પણ તમે રંગી નાખો પતંગ થી.
અરે ફૂલ ફૂલ અમારે એ અઠવાડિયા પેલાથી તો જેમાં પેલા અમારે પતંગને કિનિયા બાંધવી પડે.
તો અમારે ઘરે આખો રૂમ ભરી ને પેલા પતંગને અમે કિન્યા બાંધવા બેસી જઈ એ. અને પછી જેવી સવારે ઉતરાયણ આવે છ વાગે તો ફટાફટ ફટ બધા ઘાસ એમાં ચડી જઈએ અને જે કાપ પ્યો છે કોઈ ન પતંગ કાપવાની જે ખુશી હોય. આરે એ તો મજા જ કઈક હોય એમાં એમાં ફિરકી પકડવામાં. અમારે ઓલવેઝ ઝઘડો થાય મારે ન મારા ભઈને એ કે તું મારે ફિરકી પકડ. હું ક હું નહી પકડું મારા પતંગ ચગાવ એ તો દરેક ઓગાસ સ્ટોરી છે જ કે ભાઈઓને બહેનોને ફિરકી પકડાવી હોય બેનોને પતંગ ચગાવવા હોય. એટલે હવે ઉલટું થઈ ગયું છે મેરેજ પછી બધી છોકરીઓ શું કરે છે એના મિસ્ટર ને ફેરકી પકડાડી દે અને પોતે પતંગ ચગાવે, હવે એવું થઇ ગયું છ અને પણ ઉપર જે સ્પીકર ફૂલ વોલ્યુમમાં ગીતો વાગતા હોય એ તલની ચીકીની, સીંગની ચીકી લઈને આપડે ઉપર ચડીએે. એની તો અને પછી રાત પડે ને તો અત્યાર તો અમારે ફૂલ ફટાકડા ફૂટવાના. અગાસી પર ચાલુ થઇ જાય અને અગાસી પર ગરબા ચાલુ. થઈ જાય કે જે તમે જુઓ. દરેસ અગાસી ઉપર ગરબા રમાતા હોય, ને ફટાકડા ફૂટતા હોય. યાર આખો દિવસ ઇન્જોય, ઈન્જોય, ઈન્જોય નીચે આવવાનું તો નામ જ ના લે. એટલી મજા કરે અમારા લોકો ઉત્તરાયણમાં.
હમ બહુ મજા આવે.
તો શું થયું છે ખબર અમારે ખાડીયા કરીને એરીયા છે ત્યાં તો હવે લોકો પોતાની અગાસી ભાડા ઉપર દે છે. એક એક દિવસના દસ દસ હજાર ઈ લોકો ભાડું વસૂલ કરે છે.
ઓહો! એટલે કા તો બિઝનેસ ભી કરી નાખ્યો.
અરે! બાર થી લોકો ઉતરાયન જોવા આવે અને એક દિવસનું ભાડું એ અગાસી ઉપર ચડવાના ખાલી દસ હજાર આપ તે બે દિવસના વીસ હજાર એ કમાઈ લે ભાડામાં ખાલી અગાસી ભાડે આપવાનો હહ.
આહા!
હા પણ એ ખાડિયાની તમે ઉત્ તરાયણ જોવો તમને આકાશ ના દેખય અને મોટા મોટા ઢાલ કેટલા ખબર છે તમને છ થી સાત. ફૂટ નો તો એક પતંગ, એવા પતંગ ત્યાં ચગે. ને એની જેે લાંબે લાંબી પૂછવી લગાવ અને એવરી તમે જોઓ આકાશ તો આ તમારું દિલ ખુશ થઈ જાય. હવે તો પિક્ચરોમાં એ તમને ખબર હોય તો ઉત્તરાયણના ગીત આવા મ હમ દિલ દે ચુકે સનમનું સલમાન ખાનનું ગીત. બસ સેમ એવી જ અમારે ઉતરાયણ હોય આમ ઉપર. ધમધમ હોય બહુ મજા આવે અમને.
અરે વા! બહુ નહીં ખરેખર આપડે મને તો એમ લાગે કે તહેવાર તો ખાલી ગુજરાતીઓ જ મનાય પછી આપડે તો ઉત્ ઉત્તરાયણ એ મનાવીએ ને વાસી ઉતરાયણ એ મનાવીએ.
હા હા ફૂલ બે દિવસ ઇન્જોય.
હા અને જી એટલી રાખે ને કે પછી ભાઈ આપણે કોઈ અ કબૂતર કે એ લોકોને તકલીફ તો નથી થઈ ને એટલે એના બી પાછા અમુક ટુકડીઓ બધી નીકળી જાય એ લોકોને જોવા માટે.
કે બે દિવસ વોટ્સએપમાં એના નંબર આઈ જ જાય કે તમે કોઈ બી પક પક્ષીને ગાયલ થયેલું જોયું હોય કોઈને વાગ્યું હોય તો તરત કોલ કરો તો ત્યાં એ લોકોની ટીમ તરત આવી જ જાય.
આવી જ જાય એવી રીતે.
ચાઇનીઝ દોરી ઉપર એ લોકાએ બેન્ડ લાઈ દીધો છે એટલે હવે ચાઇનીઝ દોરી એટલી યુઝ નથ થતી.
હમ હમ હમ
તેવું જ છે એટલે શું પક્ષી પંખીઓને પણ આપડે એટલું નુકસાન ના થાય.
હમ હમ હમ હહ બરોબર છે.
ગુજરાત સિવાય મને નહી લાગતું ઉત્તરાયણ બીજે કશે થતી હોય આ તો જેવ તેવાર છે કે
એટલી સારી થાય છે. અ અમદાવાદ, ગુજરાત સિવાય હા હા એટલે ગુજરાત એવી ઉતરાયણ હા બીજે નહી થાય. ના ના ના ના હા પણ આપડે ગુજરાતી નો વિસ્તાર હોય ત્યાં આગળ થાય છે હહ. હું તમને કઉં હા હા અમેરિકામાં તો અ મારા નણદ ના છોકરાઓને બધા ત્યાં સ્થાયી થયેલા છે તો એ કે ત્યાં તો મામારે નવરાત્રી અહં ફાલ્ગુની પાઠક છે ને અહિયાં રમાડી પછી ત્યાં રમાડવા જાય મેરિકા હર વખત નું ફિક્સ છે ત્યાં આગળ હા અને ઉત્તરાયણ બી ત્યાં આગળ આવી રીતના પર્ટિક્યુલર ગ્રાઉન્ડ હોય અને ત્યાં આગળ તો આ બધી આપડી તો અહિયાયાની પતંગ હોય પણ બધી ઓયોલી પતંગ ભી એટલી હોય જે આપડણે ક ને મોટી મોટી પતંગ જે
હા એ અમારે રિવરફ્રન્ટમાં એ ચાઇનીઝ પતંગ નાખો પતંગ મોત્સવ થ આગલા દિવસે ફોરેન થી બધા લઈને હ નવા નવી ટપના પતંગ લાયા હોય અને સાબરમતી રિવરફ્રન્ટ ઉપર આખો પતંગ મહોત્સવ થાય એ જોવાની બી તમને બહ મજા આવે
હમ હમ હમ એટલે
એમાં પતંગ બહુ જ અજત ના પતંગ લાવે બર્ડ સપ ના આટલા લંબા પછી લાંબી લંબી લાંબી ફૂદડીઓ પાછળ લગાડેલી હોય એ તમે પતંગ જુઓ ને બહુ મજા અમે રિવરફ્રન્ટ પણ જઈએ આગલા દિવસે સાંજે ત બહ સર પબ્લિક બી એટલી હોય જોકે ભીડી જોરદાર હોય પણ એ તો ઉપર જોવાની તમને મજા જ બહુ આવે
હમ હમ હમ હમ
હમ
બરોબર છે બસ જો આવી રીતે જ આપણેે વાતો કરતા રહીયએ અને નવી નવી આપણેે તો
તહેવાર નું અમને કહેજો કઈક અમે ના જોયું હોય ના જાણ્યું હોય તો મજા આવે સાંભળવાની ઓકે બાય હા બાય આવજો